હલો. નમસ્કાર કેમ છો?
મજામાં છે. તમે કેમ છો?
હા અમે પણ મજામાં છીએ. શું કેવો અત્યારે બધાએ પરીક્ષા ના રી રિઝલ્ટ ને આવી રહ્યા છે, તમારે ઘર બાજુ પણ દસમાં, બારમા વિદ્યાર્થીઓ હશે ને?
હા અમુક એટલે કે અમારા ગામડામાં તો ઘણા બધા છે. ને અમારા જે સગા સંબંધીઓ પણ હતા, તે પણ તો સારા એવા સારા માર્ક્સે પાસ થઈ ગયા છે. અને અમારા કરતા પણ વધારે માર્ક્સ લાવ્યા છે. એટલે કે સારું છે. એટલે કે એ લોકોનું ભણતણ સારું અને એમના ભવિષ્ય સારું મને એ પણ સારું જ છે. એટલે કે મારા જે આવેલા હતા માર્ક્સ એના કરતા તો એ લોકોના વધારે જ છે. અને મારા સગા સંબંધી માતો ઘણા બધા જે વિદ્યાર્થી છે. ઘણા બધા હોશિયાર છે ને તે લોકો એતો સારા જ ટકા આવે છે. મને ખબર જ હતી. તો મારા ગામડામાં તમારા સગા સંબંધી માં કોઈ હતું? દસમા, બારમા માં
હા અમારે પણ બાજુના ઘરે બે વિદ્યાર્થીઓ બારમાં હતા. જે ખુબ જ સારા ટકા લાવ્યા છે. અને એ ખૂબ જ સારું પફોર્મન્સ આપેલો હતો. એમણે તૈયારી પણ અગાઉ પૂર્વ ખુબ જ એવી કરી હતી. એમણે આખું વર્ષ ફોન ન વાપર્યો હતો તો અને વાંચવામાં ધ્યાન આપ્યું હતું. ફરવાનું પણ ખૂબ જ ઓછું ટાળ્યું હતું. અને એક્ઝામ પ્રત્યે ખૂબ જ એમ યોગ્ય રીતે ધ્યાન રાખીને વાંચ્યું હતું. અને ટ્યુશને ગયા હતા. અને ખૂબ જ એવો સારો સમય આપ્યો હતો વાંચવામાં. જેથી કરીને તેઓનું પફોમન્સ એક એકદમ અતિ યોગ્ય હતું. અને તેઓ ખુબ જ કાળજીથી ધ્યાન રાખીને એ લોકોએ એક્ઝામ આપી હતી. એવું એ લોકો જણાવે છે. અને મેં પણ જોયેલું હતું કે એ ઓ પરીક્ષા ના સમયે ખુબ જ ધ્યાન રાખીને વાંચે છે. આપણે પણ કોઈ પણ પરીક્ષા હોય તો તે સમયે યોગ્ય આપણે અગાઉથી અગાઉ પૂરો છ મહિના કે એક વરષ અગાઉથી તૈયારી કરવી પડે છે. જેના કારણે આપણે સારી રીતે આપણને યાદ રહી શકીએ. બરાબર ને
હા બરાબર. કારણ કે હવે તો તમે જાણો છો કે દસ ઘરમાં અમારા જે વિદ્યાર્થીઓ હમણાં હોય છે તે તો ખૂબ મહેનત કરે જ છે. અને આજની જનરેશન તો એ ઘણી બધી સારી પણ છે. અને અમુક જનરેશન ઘણી બધી ખોટી પણ છે. એટલે કે જે એમને જે બાળકોને ભણવામાં મન જ નથી લાગતું તે તો આવું કરશે. પરંતુ જે બાળકો ભણતા હશે તે તો તમે જાણો છો સારા ટકા લાવશે. અને તમે જાણો છો કે આપણે પણ દસમા, બારમાં હતા ત્યારે પણ આપણે ખુબ મહેનત કરતા હતા. અને આપણે સારા એવા માર્ક્સ પણ આવેલા હતા. એટલે કે મારું તો એ જ હતું કે હું દસમામાં હતો ત્યારે તમે એક મહિના પહેલા અગળ વાંચતો. રહ પરંતુ અ એટલા બધા સારા માર્ક્સ ન આવતા દસમામાં તો મારા સારા માર્ક્સ નથી આવેલા. કે હમ તો તમે જાણો છો દસમામાં આપડે જયારે હતા ત્યારે તો હવે કોરોના વાયરસ જેવી મહા બીમારી આવેલી હતી. જેના કારણે આપણે માન માર્ક્સ સારા મળેલું હતું. એટલે આપણે ત્યારે તો આપણને ટકામાં એટલું બધું ફરક નથી જો આપણે બારમામાં જે મહેનત કરેલી આપડે તો તમે જાણોજ છું કે આપણે બારવા મા બાર કોમર્સ લીધેલું હતું. અને બારમામાં આપણા સારા એવા ટકા આવેલા. કારણ કે બારમામાં જે પણ પેપર પૂછેલા આપણને ઈઝી લાગેલા. પરંતુ ઈઝી કેમ
હા સાચી વાત છે. કારણ કે ઘણી વાર શું છે કે અગાઉથી આપણે જે તૈયારી કરીએ છીએ એ પ્રકારના જે તૈયારી માં જ આપણને આપણી મદદ થાય છે. કારણ કે જો આપણે એન ટાઈમ પર જે વાંચવા બેસીએ, એ પરીક્ષામાં એનો બહુ ઉપયોગ ન થાય કારણ કે આપણે જલ્દી ભૂલી જતા હોય છે. કારણ કે ઝડપી આપ ગોખાણ પટ્ટી ટાઈપ હોય છે. અને એ આપણને યોગ્ય ન ગણાય છે. ઘણી વાર શું જે પરીક્ષાઓ બહારની હોય છે, એ આપવા માટે પણ અગાઉ થી બધો સિલેબસ જાણીને ખુબજ અગાઉ પૂર્વક તારી કરવી પડે છે. ઘણી વાર શું છે મારા જે મોટા ભાઈ અને બહેનો છે. ઓ બારની પરીક્ષા આપે છે. એ ઓ પણ જે મોટા મોટા ચોપડાઓ છે, અને જે માહિતીઓ છે. એ અગાઉ પૂર્વ લેતા હોય છે. અને જેઓ એ એક્ઝામ આપી ગયેલા હોય છે. અને જે નોકરી એ લાગતા હોય છે, એવા જે વ્યક્તિઓની સલાહ લે છે કે કયા ચોપડા વાંચવા જોઈએ. એ બધી પ્રકારની સલાહ લે છે. અને પછી તેઓ જાણે છે કે એક્ઝામમાં શું તૈયારી કરવી પડે છે. આપણે કેવી પ્રિપરેશન કરવી પડે છે. કેટલા માર્કનું તેમાં જનરેશનનું જે માર્ખું હોય છે, તે કેવી રીતે આવે છે. એ બધી બાબત ધ્યાન રાખવા પડે છે. કારણ કે જે બહારની એક્ઝામ હોય છે, પરીક્ષા હોય છે. એ ખૂબ જ ટફ એન્ડ ટીફ હોય છે. એમાં પણ પેપર એકદમ અ બારી પણ પૂછી શકે છે. અને સહેલું પણ પૂછી શકે છે. પેપર સેટર પર ડિપેન્ડ હોય છે. એટલે જે પરીક્ષા હોય છે, એની તૈયારી કરવા માટે આપણે ધ્યાન રાખવું પડે છે. અને ઘણી વાર શું છે કે આવી બધી જે બારની પરીક્ષાઓ છે. એ આપવા માટે જે ગવર્મેન્ટની એક્ઝામ હોય છે, એના પેપર માટે એ લોકો ખુબ જ સિલેબસને આવટ તો ઓફ સિલેબસ પણ પૂછી શકે છે. અને સિલેબસના અંડરનું પણ પૂછી શકે છે. એટલે આપણે એવી તૈયારી કરવી પડે છે, કે જેના કારણે આપણે આપણું પફોમન્સ સારું આપી શકીએ એ બાબતનું આપણે ધ્યાન રાખવું પડે છે. અને એવી રીતે આપણે તૈયારી કરવી પડે છે. અને તે બાબત નું પણ આપણે ધ્યાન રાખીને તે ચોપડાઓ વાંચવા પડે છે. અગાઉ પૂર્વથી બહુ જ તૈયારી કરવી પડે છે. તો તે આપણે પરીક્ષા ક્લિયર કરી શકીએ છે.
હા તમારી વાત તો બરાબર છે, એટલે કે આપણે જે પરીક્ષણ તૈયારી કરીએ છે, તેમાં આપણે જે પણ પ્રકારના આપણને જે પણ એટલે કે મટીરયલ મળેલ હોય છે. કઈ પ્રકારનું શું વાંચવું જોઈએ, શું ના વાંચવું જોઈએ, એટલે કે આપણને ઘણા બધા પ્રકારમાં એટલે કે તમા સોશિયલ મીડિયા પર કે જે ઓનલાઈન પ્લેટફોર્મ પર આપણને, એ જે આપણે પરીક્ષા આપવાની હોય છે. જેમ કે ગવર્મેન્ટવાળલી તો પણ આપણને જે, પણ આપણે જે જો આપણને જોઈ છે, મટેરિલ આપણને ઓનલાઈન પણ મળી જાય છે. ઓનલાઈન એ યુટ્યુબ જેવા માધ્યમ છે, પછી ગૂગલ પર ઘણા બધા પ્રકારના પીડીએફ જેવી મળી જાય છે. અને કોઈ પણણ પ્રકારનું આપણને માળખું પણ મળી જાય છે, સર્ચમાં હમં તમે જાણો છો કે એ આઈ પણ એટલું બધું ફાસ્ટ થઈ ગયું છે, તેના આપણે તેનાથી પણ આપણને જે પણ આપણે રેલવેની કોઈ એક્ઝામ આપવાની હોય છે, પછી હવે સરકારી જોબ માટે એટ કે પોસ્ટ માટે આપવાની હોય છે, કે પછી આપણે કોઈપણ એટલે કે આવેલ જીએસઆરટીસી તેમાં પણ આપણે આલા લઈ શકીએ, જેથી કરીને આપણે ઓનલાન પ્લેટફોર્મ પરથી આપને ઘણા બધા પ્રકારના જે પણ બુક હોય છે, તે પણ આપણને મળી જાય છે, ઓનલાન પ્લેટફોર્મ પરથી શું આપણે વાચવું જોઈએ શું ના વાંચવું જોઈએ તે પણ આપણને બધું મટરિયલ આપણને બું મળી જાય છે, અને આપણે જે પરીક્ષા માટે તૈયારી કરીએ છીએ, તે માટે આપણે આપણે તો ખૂબ વર્ષો પહેલા આપણે મહેનત કરવી ખૂબ જરૂરી, હોય તો જ આપણે પાસ થઈ શકી, કારણ કે મહેનત મહેનત વગર કશું જ ન થઈ શકે, જેથી કરીને આપણે આવી મોટી મોટી એક્ઝામ આપીએ તો આપણે અગાઉથી વાંચવું ખબ જરૂરી છે.
હા અમે પણ આ બધા આવી વિયો છે જે અગાઉ યુટ્યુબ પર છે, એવરી મુવી અને વિડીયો જોયા છે, અને એના પરથી પણ સારી સારી એવી પ્રેરણા મળે છે, અને ઓનલાઈન કોચિંગ પણ આપણને સારી યોગ્યતા મળી શકે છે કારણ કે હવે ઇન્ટરનેટ ન જમાનો છે. જેમાં આપણને ઓનલાઈન કોચિંગનો ખૂબ જ જરૂરી ઉપયોગ બની શકે છે, કારણ કે એમાં જો આપણે યોગ્ય કોચિંગના ક્લાસીસ હોય છે, જે આપણે લેક્ચર લેક્ચરર હોય છે, એ જે આપણને લેક્ચર અટેન્ડ કરે કરાવે છે, અને એમાં જે વિ વિડીયો હોય છે આપણે ધ્યાનથી સાંભળીએ, તો આપણને ખુબ સારી બાબત એ ટવર પૂરી પાડે છે, અને આપણને એ બધા વિડીયો જોઈએ તો આપણને સારી રીતે યોગ્ય આપણા જીવનમાં આપ એની બાબતો કરી શકીએ છીએ, અને પેલા ક છે કહેવાયું છે ને કે વાંચેલું કરતા જે સાભળેલું હોય છે તે વધારે યાદ હોય છે, એટલા માટે જે આપણે ઓનલાઈન કોચિંગ હોય તે જોવું જોઈએ કારણ કે જે યુટ્યુબ પર હોય તો બધું મટરિયલ આપણને મળી રહે છે, અને ગૂગલ પર છે, એ બધી બાબત ઇન્ટરનેટ પર છે આપણને બધું આ મટીરિયલ આપને માહિતી પૂરી પાડી શકીએ. આપણે કોઈ પણ ક્વેશ્ચન આપણે ઓનલાઈન અને, યોગ્ય રીતે આપણે તેને દાખલ કરીએ તો તે આપણને, તેનો આ જવાબ પૂરો પાડી શકે છે, જેના કારણે એ ખૂબ સારી બાબત ગણાય છે અને આજના આધુનિક યુગમાં તો ઇન્ટરનેટ ન ખૂબ જ એવું ઝડપ પી વિકાસ થઈ રહ્યો થઈ ગયેલો છે, કે જેથી કરીને આપણે કોચિંગનો કોઈ પણ સવાલ આપણને તરત જ આપણે ફોનમાં, અને કોમ્પ્યુટરમાં આપણે સર્ચ કરીએ તો આપણને તેનો, આન્સર મળી રહે. બરાબર ને તમે પણ ઇન્ટરનેટનો ઉપયોગ સારો કરતા હશો ને?
હા તમને કીધું કે જે પણ આપણે સરકારીયોજના સરકારી છે પૈસા અને સરકાર પણ આપણને ઘણી બધી પ્રકારની સેવા આપ છે તે પણ લેવી જોઈએ અને સરકારી સેઓ જાણું કે રા આપે છે પરંતુ હવે બધીવા લે જોઈએ ઓ પ્લેટફોર્મ પરણી બધી પ્રકારની આપ મરયલ મળી જાય છે પરંતુવેટલે ચીઝ હોય છે પછી જે ક્લાસીસ હોય છે તે એને ફી કરતાં આપણે ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે વચે અને ભણીએ એટલું સારું છે અને આપણી ફી પણ, બચે અને આપણને આગળ જતાં આપણને યાદ પણ રહે, અને બીજું તો એ જ છે કે એટલે કે અમારા જે ઘરના જે મેમ્બર છે તેમાંથી મારા દાદાથી ગવર્મેન્ટ જોબ કરતા હતા હવે તો કોઈ નથી, અને હવે તો એમ નથી પરંતુ હવે સરકારી જોબ તો પેલા સારી મળી જતી પરંતુ હવે મળવી ખુબ મુશ્કેલી જ છે, શું તમારા ઘરે કોઈ સરકારી જોબ માટે કોઈ છે દાદા દાડી તમારા?
હા મારે ઘરે પણ હતા મારા મોટા પપ્પાજી, અ જોબ કરે છે અને પહેલાના સમયમાં તો ખુબ ઓછું એજ્યુકેશનમાં આપણને સારી એવી સરકારી જોબ મળી હતી પણ અત્યારના જે, સમય છે એમાં તો ખુબ જ આપણે ટફ મહેનત કરી પડે છે તે છતાંય આપણને જોબ મળવી ખૂબ સરકારી મુશ્કેલ છે અને, હાલની જનરેશનમાં તો એટલું બધું, પેલું કોમ્પિટિશન ચાલી રહ્યું છે કે તેનો કોઈ હિસાબ જ નથી, કારણ કે હવે તો જ્યાં જ ત્યાં ખૂબ જ ઊંચી ટકાવારીઓ જાય છે અને લોકો ખૂબ એવી મહેનત પણ કરે છે, અને એના કારણે જે ટકાનું પ્રમાણ છે એ પણ ખૂબ વધારે છે, એટલે આપણે એ બધી અગાઉપૂર્વક ધ્યાન રાખવું પડે છે અને મહેનત ખૂબ જ માગેીએ એક્ઝામને એવું, અને પરિણામો અને મેરિટો પણ ખૂબ ઊંચા જાય છે અને જે આપણે એક્ઝામો આવે તો કરી છે પણ એમાં આપણે ખુબ સમય આપવો પડે છે અને ખુબ એવી, અગાઉ પૂર્વ તૈયારી કરવી પડે છે, જેના કારણે તો જ આપણે એક્ઝામ પાસ કરી શકીએ છીએ, એ જેથી કરીને આપણે આ એક્ઝામની ખૂબ તૈયારી કરીને આપણે જે છે અગાઉથી વાંચવું પડે છે, તો જ આપણે આવી બધી એક્ઝામ ક્લિયર કરી શકીએ છે, અને આપણે નોકરી આપણને મળી શકે એ પ્રકારની તૈયારી થાય શકે છે બરાબર ને.
હા બરાબર એટલે કોઈ પણ આપણે જોબ મેવા માટે એટલે કે મોટી મોટી સરકારી નોકરી મેવવા માટે આપણે મહેનત કરવી ખૂબ જરૂર છે.